હા, તું સ્કૂલથી આવી ગઈ છે?
હ, હું આવી ગઈ છું.
હા, તો હાઈસ્કૂલ માંજ પાણી વિશે શીખડાવ્યું, એ બહુ રસપ્રદ લાગ્યું ને.
હા, કવિતા ખરેખર મને તો ખાસ કરીને એ વાત. ગમી કે, પાણી વિના જીવન શક્તિ. કે જ નથી આપણેે. તો, રોજ વાપરીએ છીએ. પણ ક્યારેય વિચાર્યું નથી કે કેટલું કિમ કિંમતી છે પાણી આપણા માટે.
હા, બરાબર. તું જાણે છે કે પૃથ્વી પર ઘણું પાણી છે, પણ પીવાનું સ્વચ્છ પાણી બહુ ઓછું છે, એટલે પાણી બચાવવાને તો બહુ જ જરૂરી છે.
હા, શિક્ષકે કહ્યું હતું કે મોટા ભાગનું પાણી સારું છે, સોરી, ખારું છે, સમુદ્રમાંને પીવા યોગ્ય પાણી તો બહુ જ મર્યાદિત છે.
હા, એ એજ કારણ છે ને આપણેે પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે. તો તું ઘરે પાણી કેવી રીતે? તે બચાવે છે, મને કહીશ?
બ્રશ કરતી વખતે ટાપુ ચાલુ નથી રાખતી, અને મમ્મી ને પણ. કે, કેતી હોવ. કે વાસણ ધોતા પાણી ઓછું વાપરો.
વાહ, હું પણ સાવર લેવાને બદલે બટેકથી સ્નાન કરું છું, એથી ઘણું પાણી બચી શકે છે, એટલે થોડુંક તો આપને બી બચાવ કરવા જરૂરી છે ને.
હા, સાચું છે. અને આપણે વરસાદનું પાણી પણ સંગ્રહ કરી શકીએ છીએ, અમે લોકો તો કરીએ જ છે સંગ્રહ વરસાદનું પાણી.
એવું, અને તો રેઈનવોટર ને હાર્વેસિંગ કરે છે. આપણા ઘરમાં તો હજુ નથી, પણ હું પપ્પાને કહું છું કે આપણેે પણ શરુ કરીએ.
બહુ સારી વિચારણા છે. આપણા ગામમાં તો કેટલાક લોકો એ કરી રહ્યા છે.
હા, તો તું ક્યારે વિચારે છે કે પાણી પ્રદુષિત કેમ થાય છે? તમને તને જ ખબર છે.
હા, ફેક્ટરીઓનું ગંદુ પાણી, પ્લાસ્ટિક અને લોકો નદીઓમાં કચરો ફેંકે છે. એથી પાણી ગંદુ જ થાય.
બરાબર, અને એથી માત્ર પાણી જ નહીં, પણ માછલીઓ અને જીવો પણ નુકસાનમાં આવે છે. એટલે એ લોકોને બી બહુ પાણીમાં ગંદગી હોય તો એને બી તકલીફ તો થાય ને એને.
હા, અને આખરે તો માણસો પર અસર પડે જ છે, કારણ કે આપણે જ એ જ પાણી વાપરી એ છીએ.
હા, એટલે જ ને આપણે દરેક પોતાનો ભાગ ભજવો જોઈએ. નદી કે તળાવમાં કચરો ના ફેંકવી જોઈએ, એ તો જરૂરી છે.
અને બીજાઓને પણ સ સમજાવવું જોઈએ કે માત્ર આપણને જ નહીં બધા એ બદલવા અહ બદલાવ લાવવો જ જોઈએ. બધા જો ભેગા મળીને બદલાવ કરીશે, તો આ પાણીને, તળાવ ચોખ્ખા રહેશે, બાકી તો પછી તો વાત જ મૂકી દો.
હા, તું સાચું કેહે છે. પણ પા પાણી બચાવવું એ માત્ર ફરજ નથી, પણ આવનારી પેઢી માટે જવાબદારી બી પણ છે, કે આપણેે બીજાને સમજાવી કે આ પાણી બચાવવા બહુ જરૂરી છે.
હા, તને ખબર છે કે કેટલાક વિસ્તારોમાં લોકો પાણી માટે કેટલું દૂર જવું પડે છે? કેટલો મિલો દૂર એ લોકો ચાલીને પાણી ભરવા જાય છે, તને ખબર છે?
હા, આ ખાસ કરીને ગામડાઓમાં કેટલાય લોકો કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જાય છે. ક્યારેક તો અહ કચ્છમાં તો કે બે-બે ત્રણ-ત્રણ દિવસે પાણી આવે છે, બહુ તકલીફ પડે છે માણસોને ઉનાળામાં.
હા, એ સાંભળી ને મને લાગ્યું કે આપણે કેટલીક સરળતા થી પાણી મળ મેળવી લઈએ છે, અને ક્યારેક અહ બગાડીએ પણ છીએ. પણ જે લોકોને નથી મળતું, એ લોકોને પૂછો કે બેચારો એ લોકોની કેટલી પ્રોબ્લમ થાય છે.
હા એથી જ છે આપણેે આદતો બદલવી જોઈએ. જેમ કે ટાપુ લીક થાય તો તુર તરત જ સુધારવો, ઈ તો બહુ જરૂરી સે.
હા અને કાર ધોવા માટે પાઈપોનો ઉપયોગ ઓછો કરવો.
હા મને છોડીને- પાણી આપવા માટે પણ સવાર કે સાંજે આપવું જોઈએ. જેથી ઓછું બાબવન થાય છે.
હા આ જે વાત કરીને મને ખરેખર સમજાયું કે પાણી કેટલું મહત્વનું છે.
હા મને પણ. ચાલ આપણેે એક પ્રણ લઈએ કે પાણી ક્યારેય બગાડશું નહીં હહ.
હા બીજાઓને પણ આ પ્રેરણા આપીશું.
હા એક નાની શરૂઆત પણ આપ આપણે બદલાવ લાવી શકીએ છીએ.
હા એ તો છે. આપણે હવે એક અહ ખબર છે હું ક્યાં ગઈતી હો વત ચ્ચે હું બીલીમોરા ગઈતી ને ત્યારે તો મેં જોયું તું કે ત્યાં કને એ લોકોએ વોટર પર અહ ડ્રામા કર્યોતો.
થયું કે શું થયું તું?
એ ડ્રામા અહ હતો પાણી પર, તો એ લોકોએ એક અહ એક અમીર ઘર વાળા હતા, અને એક લોઅર લોઅર કાસ્ટના હતા. તો જે અમીર ઘરમાં પાણીની બિલકુલ અછત નોતી. એ લોકો એટલું પાણી વેસ્ટ કરતા ને એક સાઈડ હતા લોઅર ક્લાસવાળા લોકો, તો એ લોકો જોડે અહ પાણી પીવા માટે પાણી નોત તું એ લોકોનું તો એ જ સમજાવવા માંગતા તા કે, જો ઓ તમે તમારો પાણીનો બગાડ ના કરો. જે લોકોને પાણી નથી મળતું તું એ લોકોથી તમે પાણીનો મહત્વ સમજો. અને જે લોકોને પાણી મળે છે, એ લોક કો થોડું
ના તમને પાણી ને મળ મળી રહે છે. તો એનો વપરાશ સારી રીતે કરવો, બગાડ નહીં કરવો. એમ એ તો જરૂરી છે કે, આપણે પાણીનો બગાડો જેટલો બની શકે, એટલો ઓછો જ કરવાનો ને બધું સુધારો વધારો કરીને રાખું, ટાકું ચાલુ હો તો બંધ કરવાનું, ટપકતું હો તો બંધ કરવાનું, એ બધું ધ્યાન રાખો જરૂરી છે.
હા એજ ને, અહીંયા અમારા ત્યાં એક અંકલ છે. એ તો આખો દિવસ એટલું પાણી વેસ્ટ કરે ને ક્યારેક મને એમ થાય કે એમને જઈને કઈ આવું કે, તમે આટલું બધું પાણી કેમ વેસ્ટ કરો છો? બટ શું કરીએ? કે એ માને નહીં ને તો પણ મારા પપ્પા એ એક બે વાર એક બે વખત કીધું તું કે તમે આટલું બધું પાણી વેસ્ટ કેમ કરો છો? એમ તો કે કે તમને શું થાય છે? એ લોકો સમજતા નથી કેટલું બધું પાણી આપને મળે છે. તો આપણે બચાવીને યુઝ કરીએ, જે લોકોને નથી મળતું એ લો
હા એ તો જેને પાણીની કદર હોય ને જી ને મલ તુ ન હોય, એને બીચારા ને બઉ થાય કે, આ લોક પાણીનો બગાડ કેટલો કરે છે એ તો બઉ ધ્યાન રાખવાનું જરૂરી છે. એ બધું
એ જ તો યાર આજ આજકાલ લોકો સમજતા જ નથી સમજાવા જ બહુ મુશ્કેલ થઈ ગયા છે. લોકોને સાચે
બઉ બોલો તો પછ છે. ઝઘડો કરવા આવે, આપણે જોડે તો પછી શું કરવાનું? બધું વિચારવું પડે ને સોસાયટીમાં રેતા હોય આપડે તો
હું જોઉં તો આપડે બધા ફ્રેન્ડસે એ કેમ્પ લગાવવો જોઈએ સેવ વોટર કરીને
હં હં એ તો જે આપણે નવું કર સુ ને માણસો ને ખબર પડે, તો થોડુંક ઈ લોકને ખ્યાલ આવે કે, ના કે આ અમે કરી રહી ખોટું છે કે, અમને પાણી નો બગાડ નહી કરવાય
હા! એ બી છે. આપડે કંઈક કરવું જોઈએ, જેનથી લોકોને આમ ખબર પડે કે ના થોડું તો, એમને એમ થાય એના અમે લોકો પાણી વધારે વાપરીએ છીએ તો ઓછું વાપરીએ એમ
હા તો આપડે અ એક દિવસ બધે સ્કૂલ ના છોકરા ભેગા મળી ને કક વિચારી તો થાય એવું વિચાર કરીએ આપડે કઈ
હા કરી શકીએ ને આપડે બધ બધા સ્કૂલ ના છોકરા આપણેે ટીચર થી વાત કરીએ કે એક દિવસ આવો આપણે પ્રોગ્રામ ગોઠવીએ ક્યાંક અને લોકો આવતા જતા જોવે એવું સારું ઈફેક્ટ પડે ને લોકો પર તો સ લોકોને થોડીક સમજણ આવે. આવે.
હા એને જાણવા જડે કે કોકને થોડુંક ખ્યાલ બી આવે પણ કે કે અમે કરી રહી ખોટું છે કે અમને થોડુંક પાણીનો બચાવ કરવી
હા એ તો છે જ ને લોકોને સમજાવવું તો ખૂબ જરૂરી જ છે હવે તો દી દિવસે દિવસે પાણી બહુ જ ખરાબ કરે છે એ લોકો તું જોઉં છું ને આપડે અ કેટલી બધી નદીઓ છે કેટલી ગંદી પડી છે. લોકો કેટલો કચ કચરો નાખે છે અંદર
હા હા એ કચરો તો સાફ તો કરાવે છે પણ સરકાર પણ હવે માણસો સમજતા નથી એને શું કરે એ પૂજા કરી કરી ફૂલ એમાં નાખે કચરો નાખે બધી ગંદકી નાખે નદી માં તો નદી કેટલી વખત સરકાર સાફ કરાવે.
સાચી વાત છે. આપડે ખબર છે અ કોલકતા જતા હતા ત્યારે નદી કઈ આવતી તી વચ્ચે?
ગંગા નદી
હા જો ગંગા નદી કેટ કેટલી ગંદી ગંગા નદી પડી તી તે જો આપણે જોયું તું ને.
હા ઉમરના માણસો ને બધો કચરો નદીમાં જ નાખે છે એટલે બો ગંદકી ફેલાય છે.
એજ તો આ ગંદકીથી પછી લોકોમાં બીમારીઓ આવે.
હા ઈ પાણી પછી પ્રદુષિત થઈ જાય ને એટલે બધું વિચારવાનું છે પણ હવે લોકો સમજતા નથી હવે એની માઇ મેનાલિટી એવી થઈ ગઈ છે કે શું વિચારવું આપડે?
એજ તો હવે લોકોની મેન્ટ મેનટાલિટી જ એવી થઈ ગઈ છે. આપણા જેટલે લોકોને વધારે પાણી મળે છે એ લોકોને આમ એમ થાય કે આપણે તો મળે જ છે ને કઈ ચિંતા જ નથી જે લોકોને નથી મળતું એ લોકોને પૂછો.
એ તો સાચી વાત છે પણ આપણે તો કક કરી તો આપણેે ટીચર જોડે કક વાત કરયે તો આપણે શું કરયે એમ ઈ આપને વિચાર આવ સમજાવે એમ તો થાય.
હા આપણે ટીચરને વાત કરીશું. કે અમે આવી રીતે પ્રોગ્રામનો અ કરવા ઈચ્છીએ છીએ એમ તો આપડા તો સર ના નહી પાડે. આપડા એ આપણા જોડે આ ફંક્શન કરશે જ.
હા તો સર લોક સપોર્ટ કરે તો આપડે ક કશું વિચારી તો ક્યારે જોડે ભેગા થશુ બે દિવસ રહી ને ભેગા થશુ?
ફંક્શન સન્ડેના મોસ્ટ ઓફ બધા ફ્રી હોય ને?
હા હા સ્કૂલ ની છૂટી છે ને બધાએ ની નોકરી વાળા ની બધાની છૂટ ટી હોય એટલે બધા ધેરજ હોય.
અને એવી જગ્યામ કરાય જ્યાં કને લોકોની ભીડ વધારે હોય તો એટલું લોકો વધારે જોઈ શકે ત્યાં.
હા તો આપણે વિચાર કરયે કે સોસાયટી તે બહાર કરયે કે, સોસાયટીમાં, અંદર કોમન પ્લોટ હોય ત્યાં કને કંક આપણે કેમ્પ જેવું રાખીને બધાને સમજાવી તો ચાલે એવું હને?
હા ચાલેને ચાલે આપણેે કરીશું ક્યા સન્ડે ના આપણે પેલા કાલે સ્કૂલમાં જઈને સરને વાત કરીએ.
હા હા તો આપણે જોડે સરને કેશું કે સર કાક તો અમને સજેસ આપો ને અમારો સપોર્ટ કરો કે આ બધાને સમજાવી કે પાણીનો બગાડ કરવો નહીં કે
એજ તો હવે મારાથી નથી જોવાતું લોકો પાણી નું બો જ બગાડ કરે છે સાચે.
હા બો સાચી વાત છે.
કચ્છમાં ગઈ તી ને તો ત્યાં તું જો તો મેં એક બાને પૂછ્યું તે બા કે કે અમારા અહીંયા તો કે પાંચ પાંચ છ છ છ દિવસ રહીને પાણી આવે કે.
એવું? બો તકલીફ છે તો. પાણીની
એજ તો મેં કીધું આટલા દિવસ સુધી તમે તો પાણી બધું અ ભરીને રાખવું પડતું હોય એ કેહ કહીયા પછી બધા લોકોને કૂવા બનાવવા પડે ઘરના આગળ. તો એ લોકો જયારે પાણી આવે ને ત્યારે ફોનમાં મે મેસેજ આવે એ લોકોને. કે આ ગલી વાળાનું કેટલા ટાઈમે પાણી આવશે ત્યારે એ લોકો મોટર ચાલુ કરે ત્યારે એ લોકોની ટાંકીઓ ભરાય એવું છે ત્યાં તો
ઓહો બહુ તકલીફ છે હમાં માણસોને તો તો પાણીની
એજ તો મેં મેં બાને કીધું તમને તકલીફ ના પડે ક્યારેક પાણી ના ખૂટે એ કે ખૂટે ને પણ શું કરીએ બેટા કે પાણી આવતું ના હોય તો કે મને એમ કેવા માંડ્યા એ બા
હા હા ચાલ હવે તો કાલે સ્કૂલે મલી
હા હા સારું સારું ચલ બાય
બાય